હલો
હા બોલો હલો
હ અવાજ આવે છે
હા આવે છે ને પણ આજુબાજુ થોડું એ થાય છે
હવે આવે છે બરાબર
હં હં આવે છે
હમ કેમ છું મજામાં ઘણા દિવસ પછી વાત થઈ
હા તમે કેમ છો મજામાં
બસ હું પણ મજામાં જ છું આજે વિચાર આવ્યો રક્ષાબંધન પ વાત કરીએ કઈ હવે તો તહેવાર નજીક આવી રહ્યા છે ને
હા સાચી વાત છે, રક્ષાબંધન મારા મનપસંદ તહેવારોમાંથી એક છે. દર વર્ષે હું આ દિવસની આતુરતાથી રાહ જોઉં છું.
હા મને પણ આ તહેવાર ખૂબ જ ગમે છે, આ દિવસે આખો પરિવાર એક જગ્યાએ ભેગો થાય છે, અને ઘરમાં ખૂબ જ આનંદનું વાતાવરણ હોય છે.
હું સાચું કીધું આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે બેસવાનો સમય બહુ ઓછો મળે છે, પણ રક્ષાબંધન જેવા તહેવારો બધા લોકોને ફરી એક સાથે લાવી દે છે,
હા,
તારા ઘરે રક્ષાબંધન,
હા બોલ,
હા તારા ઘરે રક્ષાબંધનની તૈયારી ક્યાંથી શરૂ થાય છે,
લગભગ તો એક અઠવાડિયા પહેલાંથી જ મારી બહેન બજારમાં જઈને રાખડી, ખરીઓ જુએ છે. તે દરેક ભાઈ માટે અલગ રાખવી પસંદ કરે છે. અલગ અલગ દુકાને ફરે છે.
બહુ સરસ, મારી બેન પણ એમ જ કરે છે, તે રંગ ડિઝાઇન અને ગુણવત્તા બધું ધ્યાનમાં રાખીને રાખડી ખરીદે છે.
હા આજકાલ તો બજારમાં કેટલી જાતની રાખડીઓ મળે છે, પરંપરાગત રાખડી ડિઝાઇન રાખડી હાથી બનાવેલી રાખડી પર્યાવરણને નુકસાન ન પહોંચાડે એવી રાખડીઓ પણ મળે છે,
હા હવે લોકો પર્યાવરણ પ્રત્યે પણ જાગૃત બન્યા છે, પ્લાસ્ટિકની જગ્યાએ કપાસ કે કુદરતી સામગ્રી થી બનેલી રાખડી ખરીદે છે, તારા ઘરે રક્ષાબંધન ના દિવસે સવારે શું થાય છે,
અમે બધા વહેલા ઉઠીએ છીએ, ઘર સાફ કરીએ છીએ, સ્નાન કરીને નવાં કપડાં પહેરે છે, પછી મમ્મી પૂજાની થાળી તૈયાર કરે છે.
હુ અમારી પાસે પણ અ આવું જ થાય છે. થાળીમાં કંકુ ચોખા રાખડી દીવો, મીઠાઈ અને નારિયેળ રાખવામાં આવે છે.
હા પછી બહેન સૌ પ્રથમ ભગવાન ની પૂજા કરે છે, અને પછી ભાઈઓને, તિલક રાખડી બાંધે છે, તિલક કરીને રાખડી બાંધે છે.
હા બરાબર,
રાખડી બધી વખતે, તો હંમેશા મારા સુખી જીવન માટે પ્રાર્થના કરે છે, એ ક્ષણ પર ખૂબ જ ભાવુક હોય છે,
હા સાચી વાત છે, પછી તો શું કરે છે.
હું તેને ભેટ આપું છું, અને કહું છું, કે જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે. તો હું હંમેશા તારી સાથે જ રહીશ.
હુ આજે તો રક્ષાબંધન ની સાચી ભાવના છે. ભેટ કરતા પણ વધારે મહત્વ પ્રેમ અને વિશ્વાસનું છે. તારી બહેન, હા, હા બોલને.
બેહેનને કંઈક ભેટ આપવી સૌથી વધુ ગમે એમ તેને પુસ્તકો વાંચવાનો ખુબ જ શોખ છે, એટલે હું ઘણીવાર તેને સારા પુસ્તકો પણ ભેટ આપું છું,
હા, સાચી વાત છે.
મારી બેનને પણ કપડાં ઘડિયાળ બેવું ગમે છે તો અમુક વાર કેવું જયારે મારી જો વધારે પૈસા હોય તો બેવું આપી દો
મ હા બરાબર છે તો એવું જ હોય
હમ બાળપણમાં રક્ષાબંધન કેવી રીતે ઉજવતા
બાળપણમાં તો ખુબ મજા આવતી. સવારે રાખડી બાંધ્યા પછી આખો દિવસ રમતા મીઠાઈ ખાતા અને સાંજે સગા-સંબંધીઓને મળવા જતા.
હમ, મને પણ એ દિવસો ખુબ યાદ આવે છે. કોઈ ચિંતા નથી, ફક્ત આનંદ જ આનંદ હતો.
હા, આજે પણ જ્યારે જૂનો ફોટા જોઈએ ત્યારે યાદો તાજી થઇ જાય છે.
હમ, આજકાલ ઘણા લોકો નોકરી કે અભ્યાસ માટે પોતાના પરિવારથી દૂર રહે છે.
હા, સાચું. પરંતુ હવે વિડીયો કોલ અને ઓનલાઈન ગિફ્ટના કારણે અંતર હોવા છતાં લોકો તેહેવાર તહેવાર ની ખુશી વહેચી શકે છે.
હમ. મને લાગે છે કે ટેકનોલોજી એ સંબંધોને જાળવવામાં ઘણી મદદ કરી છે.
હા, પરંતુ શક્ય હોય ત્યારે પરિવાર સાથે રૂબરૂ મળીને ઉજવણી કરવાનો આનંદ અલગ જ હોય છે.
હા, તને કઈ મીઠાઈ સૌથી વધુ ગમે છે?
મને તો કાજુ-કતરી અને રસગુલ્લા તને?
હા. મને પણ કાજુ-કતરી પછી બાસુંદી ખુબ ગમે છે.
હા. રક્ષાબંધન ના દિવસે ઘરમાં કેટલી સુંદર વાનગીઓ બને.
હા, અને બધા સાથે બેસીને જમવાની મજા જ કંઈક અલગ હોય છે.
હા, મારા મતે તો રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી. પરંતુ પરિવારને પ્રેમથી જોડવાનો પવિત્ર દિવસ છે.
હા, હું પણ એજ માનું છું. કે આ તહેવાર આપણને એકબીજાની કદર કરવાનું શીખવે છે.
હા, આજે ઘણા લોકો સૈનિકોને પણ રાખડી મોકલે છે. દેશની રક્ષા કરતા. જવાનો પ્રત્યે આદર વ્યક્ત કરવાની આ સુંદર પરંપરા છે.
હા. અને કેટલાક લોકો વૃક્ષોને રાકડી બાંધીને પણ પર્યાવરણ બચાવવાનો સંદેશ પણ આપે છે.
હા, ખુબ સરસ વિચાર છે. આપણે કુદરતનું રક્ષણ કરીશું, તો કુદરત પણ આપણું રક્ષણ કરશે.
હા, એ તો તમે સો ટકાની સાચી વાત કીધી.
હા. મારા માટે રક્ષાબંધન માત્ર એક તહેવાર નથી, આ દિવસે ભાઈ અને બહેન વચ્ચેનું પ્રેમ, વિશ્વાસ અને જવાબદારીને વધુ મજબૂત બનાવે છે. આખું વર્ષ બધા પોતાના કામમાં વ્યસ્ત હોય છે, પરંતુ આ દિવસે પરિવારના બધા સભ્યો એક સાથે સમય પસાર કરવાની તક મળે છે.
હા, એ તો સાચી વાત છે. આજના સમયમાં લોકો કામ, અભ્યાસ અને નોકરીને કારણે છે ને. અલગ-અલગ શહેરોમાં રહે છે. પણ છતાં આ તહેવાર તેમને ફરી એક સાથે લાવે છે
હા ઘણા લોકો તો મહિનાઓ સુધી ઘરે આવતા નથી પરંતુ રક્ષાબંધન માટે ખાસ રજા લઈને ઘરે આવે છે.
હમ, અને બાળપણમાં તો સામાન્ય રંગીન રંગીન રાખડી બાંધતા હતા‌. પણ પછી ધીમે ધીમે સુંદર ડિઝાઇન વાળી રાખડીઓ આવવા લાગી. તો હવે તે ઘણી વાર આપ આપણે પોતાના હાથથી રાકડી બનાવીએ છીએ
હા પોતાના હથથી બનાવેલી રાખડીનું મહત્ત્વ તો બ તો બધું હોય છે તેમાં મહેનત અને પ્રેમ બંને હોય છે
હા એકદમ સાચું જ કીધું અને બજાર માંથી ખરીદી ખરીદેલી રાખડી કરતા હાથની બનાવેલી રાખડી માં લાગણી વધારે હોય
હા તારા ઘરે રક્ષાબંધનના દિવસે ખાસ કોઈ વા વાનગીઓ બ બનાવે છે
હા મારા ઘરે તો રક્ષાબંધન ના દિવસે સવાર શીરો પુરી શાક દાળ ભાત પછી પાપડ અને ઘણી એવી બે ત્રણ જાતની મઠ બને છે અને સાંજે બધા મળીને ફરી નાસ્તો કરીએે છીએ
હમ અમારા ઘણી અમારા ઘરે પણ ખાસ ભોજન બને છે મમ્મી મોહન થાળ શ્રીખંડ અને ગુલાબજાંબુ બનાવે છે તહેવાર ની મજા તો પરિવાર સાથે જમવાવામાં છે
હા એ તો સાચી વાત કધી
હા તાલિબાાનને અત્યાર સુધીમાં